હ કેમ છો મજામાં
હા બસ શાંતિ છે
હેલો
હલો
હા
કેવું ચાલ તમારે
બસ બસ ચાલે છે
હા હજ અમે વાંચી જેવી સંગત તેવો રંગ
ઓહ જેવો સંગ તેવો રંગ અચ્છા
હા આ કહેવત આપણે જીવનમાં સારી સંગતનું આ મહત્ત્વ સમજાવે છે
હા સાચી વાત છે
હા વ્યક્તિના સ્વપ
આપડે કેવી સંગત કેવા પ્રકાર પ્રકારની સંગત માં રહેવું જોઈએ
મને તો લાગે ત્યાં સુધી સારી સંગત માં રહેવું જોઈએ કેમ કે ખરાબ સંગતની આમ ઘણી અસરો પડે આપણા જીવન ઉપર
હા
હા ને સારી સંગત થી શું કે વ્યક્તિ નો સ્વભાવ છે વિચારો છે અને ભવિષ્ય ઉપર આમ સંગતની સારી અસર
હા એ તો સાચી વાત છે અ કેવાય ને કે એક બગડેલી કેરી હોય
હા
હાં આખા આખું જે બધી બધી બધી કેરી હોય નારી પ એ બધી ને બગાડે
હા અને કેવું કેહેવાય કે આમ સારી સંગત ની વ્યક્તિને આમ સફળતાના માર્ગે લઈ જાય છે જયારે ખરાબ સંગત તો તેને મુશ્કેલીઓ તરફ જ ધકેલી શકે છે
હા હવે અમ લોકો છે ને ખરાબ સંગત અને સારી સંગત વચ્ચે બહુ ક્યુઝ થઈ જ હોય છે ખરાબ સંગત ની અંદર એ લોકો એવું માન લેતા હોય છે કે જે દારૂ પીતું હોય જે સિગરેટ પીતું હોય આડ તો તો એ પણ ખરાબ જ છે હું ના નથી પાડતી પણ મને લાગે ત્યાં સુધી કે મેં એવા ઘણા મારા મિત્રો છે કે જે એમનામાં કોઈ ખરાબ આદત છે પણ એમનું મન ખરાબ નથી
હા અમુક લોકો એવા પણ હોય છે
કે આમ આદત તો સારી હોય બહાર થી દેખાડતા સંસ્કારી ને બધું પણ અંદર થી એ બીજાનું ખરાબ જ ઈચ્છતા હોય એમ
હા એ તો સાચી વાત છે
હા તો ખરાબ સંગત ની ડેફિનેશન માં મને લાગ ત્યાં સુધી એવા લોકો આવવા જોઈએ જે બીજાનું ખરાબ ઈ છે કારણ કે આ ખરાબ કોઈ બધાની કોઈ ને કોઈ ખરાબ આદત તો હોવાની છે
હા
પછી એવું ના થવું જોઈએ કે આપણે બહાર થી આપણી મોટા સામે સારી સારી વાતો કરે છે પણ પણ પીઠ પાછળ આપડી એ એક તો સારા મિત્ર નું એક સૌથી મોટી નિશાની કે આપણી સફળતાથી એ છે ને કોઈ દિવસ ઈર્ષ્યા ના પામે
હા સાચી વાત છે.
હા.
અને હા બોલો
આપણને છે ને બધી વાતે મોટવેટ કરે એમ આગળ વધવા માટે.
હા એ તો સારી જ વાત છે.
હા.
અને માં રહેવાથી વ્યક્તિમાં છે ને ખોટી આદતો વિકસે છે વધારે અભ્યાસમાં એ નો રસ ઓછો થઈ જાય છે સમય ન બ ગાડ થાય છે અને આમ શિસ્ત જે હોય સિસ્ટમેટિક જે ચાલતું હોય એવી સમસ્યા માં પણ
તકલીફ આવે છે.
હા. આમ કેવામાં આવે એવું કે અ એવું કશું ના હોય ખરાબ સંગત તો તમારા ઉપર આધાર રાખે કે તમારે કેમનું રહેવું છે એમ. પણ એવું ના હોય ઉદાહરણ તરીકે બે મિત્રો હોય એક મિત્રને સમયસર ક્લાસીસમાં જવું હોય પણ બીજો મિત્ર એવું કે કે અ છોડને કે જવા દે જવા દે અ જવા દે એમ કે ટાઈમ હમણાં આપણેે રીલો બીલો જોઈએ કે આપડે બાર ફરવા જઈએ.
એવું એવું એવી વિચારીને પછી એને લઈ જાય તો એને બ્રેન વોશ કર્યું કેવાય
હા. અને એના કારણે તમાર ભણતર પર પણ અસર થાય છે.
હા. અને ખરાબ અ સંગતિમાં એવું હોય છે કે એ જે માણસ જે છે એ આપણને એવી રીતના ફસાય લે ને તો આપણને એવું લાગે કે જાણું એમાંથી નીકળવું હોય તો પણ એવું લાગે કે આપણે એ માણસને દગો દઈ રહ્યા છે એમાંથી નીકળી આપણે નીકળીને આપણે ખોટું કરી રહ્યા છે આપણને એવું લાગે
પર તો કેવું થાય ખરાબ સંગતને કારણ છે એમ વ્યસન છે. ખોટી પ્રવૃતિઓ છે, અને ગુનાખોરી છે તરફ પણ આપણેે આમ વળાંક લઈ લેતા હોતા હોઈએ છીએ.
હા. અને મિત્રતાના તો ઘણા ઉદાહરણો જે છે, સારી મિત્રતાના કે અ શ્રીકૃષ્ણ સુદામા છે.
હા.
એ લોકોની મિત્રતાથી સારી હતી. ખરાબ એ સારી હતી તો જોઉ ને સુદામાના જીવનમાં શ્રી કૃષ્ણ એ કેટલી ખુશીઓ ભરી દીદી હતી. પણ એજ જગ્યાએ
બોલો-બોલો
એ જગ્યાએ જો આપડે કર્ણન જોવા જઈએ, બરાબર તો એ ખરાબ સંગતિ હતી. કારણ કે, એને ખોટું કરતા ના રોક્યો.
હા.
તો એવું અ જે છે, એ ઉદાહરણ દ્વારા આપણે સમજવું જોઈએ. કે આપણેે કયા પ્રકારની સંગતિમાં પડવું એમ.
અને વિદ્યાર્થી જીવનમાં કેવું આમ ખરાબ સંગતની એક અસર આમ વધુ જોવા મળ તી હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ મિત્રોનો પ્રભાવ લઈને અભ્યાસ છોડે છે પાછો.
હમ્મ.
ક્લાસિસમાં ના જાય, એવું કરે, અને મોબાઈલ અથ વા સોશિયલ મીડિયામાં વધુ સમય વધારે પસાર કરતા હોય છે. અને પોતાના જે લક્ષ્ય છે, જેમને ધાર્યું છે, એનાથી દૂર થઈ જાય છે. અનાથી એમનું ભવિષ્ય પણ આમ જોખમમાં આવી શકે છે.
હા. અને ખરાબ સંગત જે હોય છે, એ છે એકદમ ધીમા ઝેર જેવી હોય છે. હમ્મ. કે એની અંદર આપણને તરત ના દેખાય.
હા.
પરંતુ પછી ધીમે ધીમે એ છે ને, અ એ આગળ જતા છે ને આપણા ભવિષ્ય પર
અને હેલો, મારો અવાજ આવે છે?
અવાજ નતો આવતો એતો વાંધો નઈ, બોલો બોલો.
હા, તો મેં કીધું નેમ કે ધીમા ઝેર જેવી હોય છે, એમ ખરાબ સંગત, કે એ આ આમ આપણને સમજણ ના પડે પણ ધીમે ધીમે જ જતા પછી આપણા જીવન પર છે ને એની અસર થવા લાગે એમ.
હા.
ધીમે ધીમે, ધીમું કેમ ધીમે ધીમે ચડે, એવી રીતે.
હા, અને એ આપણને અમ જ્યારે ખબર પડે ને, ત્યારે ઘણો જ સમય વીતી ગયો હોય છે.
અમુક વસ્તુ એવી થઈ ગઈ હોય છે ને, અ ઉદાહરણ તરીકે તમે લીધો કે કે આપણે અ કોઈ વ્યસન લાગી જાય અને કોઈ વ્યક્તિને ખરાબ સંગતના કારણે માની લો કે દારણનું કસાનું વ્યસન લાગી ગ્યું. અને એને જો જો ગાર રમવાની ટેવ પડી ગઈ, તો એક તો એ પૈસા પણ ગુમાવશે જિંદગીનો એ સમય પણ ગુમાવશે અને અમુક વાર તો કેવું કરે છે, કે ખરાબ સંગતના કારણે બાળકો પોતાના માં બાપ ને પણ દુઃખી કરતા હોય છે.
હા.
તો એ જે છે, અ મા બાપ ને પણ
હા, અને કેવું કે આમ પરિસંગત હોય ને, એવા વ્યક્તિના સંગમાં તમે રોન તો એ મેહનત છે, પ્રામાણિકતા છે, શિસ્ત અને સારા સંસ્કારો શીખવે છે.
હા, એક તો સારા સંસ્કારો એ તમે બહુ સારી વાત કીધી. કારણ કે અહ કોઈ ખોટી વસ્તુ શીખવાડવી ને બહુ આમ સરળ છે.
હા.
આપણેે બીજા કોઈ વ્યક્તિને કારણ કે બીજા કોઈ વ્યક્તિને સારું શીખવાડતા પેહલા, આપડે પણ સારા હો વા જોઈએ.
હા, સાચી વાત છે.
વ્યક્તિને એવું કેતા પેલા કે ચલો આપડે અ અભ્યાસ કરીએ, એ વ્યક્તિ પણ અભ્યાસ કરતો હોવો જોઈએ. તો એ જે અ ઉ જે સમજે છે, એનામાં એક શિસ્તતા હોય, કે દરરોજ પોતાનું કાર્ય રોજ નું રો જ પૂર્ણ કરતો હોય, તો પછી એ પોતાના મિત્રોને જે જે એને હાથ પકડીને લઈ જવામાં આગળ મદદ કરી શકે છે એમ.
હા એટલે છે ને આમ, તો તમે આમ મિત્ર પસંદ કરતી વખતે વિચાર પૂર્વક ની ન લેવો જોઈએ.
હા. કારણ મિત્ર તો આપડી પસંદ કરેલી જે છે ફેમિલી છે એમ.
હા. જો તમે આમ સારો મિત્ર પસંદ કરો, જે શિસ્તતા નો આમ સારી રીતે પાલન કરતું હોય એની સંગતમાં જો તમે આવો, તો તમારું ભવિષ્ય આમ ઉજ્જવળ થઈ શકે છે.
હા.
આ અને શિક્ષકોના માર્ગદર્શન નું પાલન કરવું એ પણ આમ ખૂબ જ જરૂરી છે.
હમ્મ.
અને એમ પણ આપણેે કહી શકીએ સંગત છે એ વ્યક્તિના જીવનને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી કે હંમેશા સારા વિચારો ધરાવતા અને પ્રેરણા આવતા લોકોની જો તમે સંગત કરો ને, તો તમારું સારું થઈ શકે છે. અને કહેવાય કે હા. અને કહેવાય ને કે સારી સંગત સફળતાનો માર્ગ છે. જયારે ખરાબ સંગત વિ વિનાશનો માર્ગ છે.
હા, પછી અહ આ બધામાં જ હું જો એક વાત ઉમેરું તો કેમ કેવાયને કે જેમ સુગંધિત ફૂલોની અહ પાસે રહીયે ને તો સુુંગંધ આવે.
હા.
ખરાબ વાતાવરણમાં રહીએ ને તો તેની અસર પણ થાય છે આપણા પર એમ.
હા.
અને ખરાબ સંગત માત્ર ખરાબ આદતો જ નથી શીખવતી તે અહ જે છે આપણને ટાઈમ મેનેજમેન્ટ અને જે કહેવાય ને કે સમયનું મહત ત્વ પણ આપણને ભૂલવા ભૂલાવી દે છે.
હા એ તો વાત સાચી.
હા. અને સમય એકવાર પસાર થઈ જાય ને પછી એ સમય કોઈની રાહ નથી જોતો.
હા.
પાછો નથી આવતો એમ, તેથી સમય બગાડનારા લોકો કર તા અહ સમયની કિંમત સમજાવતા હોય ને એવા લા એવા લોકો
હમ્મ.
તો વધારે સારું કેવાય એમ.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે. વાંધો નહી. સારું-સારું. પછી વાત કરીશું આપડે.